હલો
જય શ્રી ક્રિસ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
બસ હું પણ મજામાં છું. બસ કઈ નહી જુવો આ સાંજનો સમય છે થોડી વોક કરતા કરતા અમે. કીધું તમારાથી વાત કરી લઉં.
હા એમ કે બીજું. બસ મેં પણ હમણાં થોડી વાર માટે ફ્રી થયેલી હતી. પછી તો હવે હું બધા લોકો જમવા બેસે એટલે થોડા પછી પાછા બીઝી થઈ જશું. રસોઈ બનાઈવીને બસ હમણાં થોડા ફ્રી થયા તો મેં કીધું ચલ ફોન કરી લીએ.
હ મારે બડ બસ થોડી રસોઈની તૈયારી કરી લીધી છે હું પણ મારા પિયરે આવેલી છું તો મારા ભાભી રસ ને એવું બધું બનાવે છે.
અચ્છા હમણાં તો કેરીની સિજન પણ પતી ગઈ છે.
ના પતી ક્યાં ગઈ છે હજી તો ચાલી રહી છે.
હા એ તો ચાલી રહી છે. પણ અમારામાં જૈનમાં કેવું હોય છે કે આ મતલબ આ બાવીસ તારીખ સુધી જ હતું. પેલું આદ્રા બેસે ને.
હ એટલે પહેલો વરસાદ થઈ જાય પછી ન જમે હેને એવું ને.
કે જયનોમાં તો બસ એ બેસી જાય એ પછી છીલ અમે લોકો કેરી નથી લાવતા ઘરે
હા હા એવું છે હા હા તો અમારા પણ પડોશી હતા પહેલા રેહતા હતા હવે તો અહિયાં થી ફ્લેટમાં વયા ગયા છે તો એ લોકો અહિયાં રતા હતા ત્યારે મને ખબર છે સાંજે અ સાંજ નો સમય થાય ને તો એ બ છે સાડા છ વાગે પેલા જમી લેતા હતા. હ એમનું રસોઈ બધું હા. એ દિવસ અસ્ત થયા પછી નહી જમ
હા અમારામાં જૈનોમાં આવું હોય છે. અ અ અ છે ને રાત ના આમ નથી ખાતા સા દિવસ મતલબ અસ્ત થઈ જાય ને તો તે પછી નથી ખાતા. કે શું બા મમ નુકસાન પણ કરે છે રાત્રે જમવાથી આમ ને પાપ પણ લાગે છે. શું તો એ લોકો એટલે અમારામાં આવું બધું વધારે હોય છે તો જમી લઈએ જલ્દી ટાઈમ પર.
હા, હા, અને એ સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું છે કે આપણેે એટલો ગેપ થઈ જાય છે આપણે બધા લોકો રેકમેન્ડ કરે છે કે સાત વાગે પહેલા જમી લેવું જોઈએ તો આપડા પાચનનો પણ સમય મળી રહે છે એ માટે પણ સ્વાસ્થ્ય માટે પણ એ બહુ સારી વાત છે કે આપણે સાડા છ પહેલા જમી લીધું હોય તો પણ એ સારું રહે આપણા માટે.
હા, એ તો છે જ. બીજું બસ હવે આજ કઈ નઈ ડેલી રુટીનનું હોય છે હવે ડેલી રુટીન આપડું ચાલતું જ હોય છે.
બિલકુલ.
હવે આ જા રોજિંદા જીવનમાં તો ડેલી રૂટીન કેવું આપણને ટાઈમ પર બધું કામ થઈ જાય તો આપણને લેડીઝો ને પણ આમ શાંતિ થઈ જાય કે હા, ચાલો ટાઈમ પર બધું કામ થઈ
બિલકુલ હમણાં જોઓ ને ગરમીનો સીઝન છે એટલે એવું કે સર જેટલું જલ્દી આપ ડે રસોઈથી થોડો છુટકારો મળી રહે તો શાંતિ એટલે થોડું જલ્દી બનાવી દઈએ જલ્દી પતી જાય કામ તો આપડે પણ આમ ફ્રી થઈ જઈએ એમ.
હા એ તો છેને હવે તો મેં આમ કેટલી વખત નોટિસ કર્યું કે આપણે અગર જો મોડે થી ઉઠીએ તો આપણે આપણું કામ પણ બધું મોડું થઈ જાય છે તો સવારે વહેલી સવારે આપણે જલ્દી ઉઠીને આપણે જે હોય તે કામ સવાર સવારનું આપણે પતાવી દઈએ તો આપણું કામ પણ હું બધું ટાઈઇમ પર થઇ જાય ને આપડે પણ થોડા ફ્રી થઈ જઈએ આમ
બિલકુલ સાચું કહો છો તમે હા આપડે રૂટીન થી ચાલીએ તો આપડું કામ સમયથી જ થઈ જાય જો આપણે સવાર ની શરૂઆત જ થોડી મોડી કરીએ તો પછી બધા કામ ડીલે થતા તા જાય. એ વાત તો બિલકુલ સાચી કીધી.
હા એટલે સવારે વહેલા ઉઠવાથી હુ દિવસની શરૂઆત પણ આમ પોઝિટિવિટીથી થાય આમ કે હા સવારે ઉઠીને બસ હવે કસરત કરી લઈએ યોગ પ્રાણાયામ પણ કરી લઈએ તો તેનાથી થોડું આપણને એનર્જી પણ રહી છે શરીર પણ સ્વસ્થ રે છે અને મન પણ આમ એકદમ પ્રસન્ન રહે તો આપણને હું શું બધું કામ પણ કરવાનું આમ આપણને ગમે આમ અગર જો આપણે આળસ રાખીને જ અગર જો ઉઠીએ તો આપ પણને કઈ કામ કરવાનું પણ અ ઈચ્છા નથી થતી નામ એમ લાગે કે કઈ મૂડ જ નથી કામ કરવાનું એવું ફીલ થાય છે એના એ એના કરતા તો આપણે સવારે જેટલું વહેલી ઉઠીને આપણે બધું કામ મન ફ્રેશ હોય તો આપણે બધું કામ આપણે એટલું આ ટાઈમ પર થઈ જાય છે.
એ તો એકદમ સાચી વાત કીધી તમે કે આપડે જો રૂટીનથી કામ કરીએ અને વહેલા ઉઠીએ તો એવું પણ હોય છે કે જો આપડે મોડા ઉઠીએ ને તો આપડા બધા કામ પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે પછી આપડે જો સવારે મોડા ઉઠીએ તો આપડે નો નાસ્તો એ સ્કીપ કરી દેતા હોઈએ છે કારણ કે જલ્દબાજીમાં આપડે ભાગાદોડીમાં હોઈ એ તો એ આપડે જો સવારનો જ જે નાસ્તો હોય એ આપણને સ્કીપ કરવો પડે છે તો એ આપ પડા સ્વાસ્થ માટે સૌથી વધારે ખરાબ વાત છે. કારણ કે જો આપણેે સવારે અ સમય થી નાસ્તો ના કરીએ તો પછી આપણને જલ્દી થાક લાગી જવો પછી અ એવું બધું થાય એટલે અ વહેલું ઉઠવાનું અને રૂટીનથી ચાલવાનું એ તો બહુ જ જરૂરી છે. જો સારી રીતે આપડે
એજ એજ પણ હું પણ એજ કેવા માંગુ છું હવે જો વિદ્ય આપડા છોકરાઓ પણ શું ડેલી રૂટીન કેવું હોય છે સ્કૂલ નો ટાઈમ થાય એટલે જતા રેય તો આપણને પણ આમ એવું આમ આપડે બી આમ રૂટીન જેવું બનાવી દઈએ ને પણું તો આપડુ પણ કામ ટાઈમ પર થઈ જાય તો આપણને પણ સારું કેવાય એમ.
બિલકુલ સાચુ કહો છો. તમે.
તો હવે કરી હોય કે જે લોકો હ બિઝનેસ કરતા હોય તો તે લોકો પણ એ લોકો માટે પણ સમય નુ અ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે સમયસર એ લોકો પણ કામ પૂરું કર દે કરી દેય. તો એ લોકોને પણ શું આમ સફળતા મળે છે. એ લોકોને પણ આમ થોડો સમય આરામ પણ મળે છે.
એ તો છે જ ને કે આપડે જો કામ સમય થી પૂરું થાય તો આપને બધે એટલા બધા બેનિફિટ થાય છે જો આપે કામમાં આપડે જ મો અને ગૃહિણી નો પણ બહુ રોલ હોય છે કે જો એક સમયથી એ પોતે જો ટાઈમ ટેબલ થી કામ કરે તો એ ઘરના ના બધાને એ સારી સારો મતલબ એક ટાઈમ રૂટીન આપી શકે છે જો પણ એ જ પોતે જ મોડી ઉઠે મોડું કામ કરે તો પછી એ ઘરના ના બીજા બધા પણ એનાથી એના લીધે
હા એ તો છે જ. ડેલી રૂટીન નામ શું ઘણા બધા ફાયદા પણ છે. તે શું આપણને આમ સમય નું મહત્વ પણ સમ જાવે આવે છે આપણો આત્મવિશ્વાસ પણ વધારે છે ને જીવનમાં છે ને આપણને આમ સફળતા પણ મળે છે આપણે આપણા મતલબ ડેલી રૂટીનમાં એકદમ આપણે સમય પર આપણે આપણું બધું કામ કરી દઈએ તો આપણને શું જીવનમાં આમ સફળતા પણ મળે છે.
બિલકુલ સત કહો છો તમે કે આપણે સમયથી કામ પૂરું કરીએ તો બહુ પોઝિટિવિટી આવે છે સકારાત્મકતા આવે છે અને સારો ઉત્સાહથી આપણે જો સમયથી કામ પૂરું થાય તો આપણે સારા
હમ્મ એ તો છેજ ને હવે શું છે આ આજના યુગમાં છે ને આમ સમય ન ઘણા બગાડ પણ અમે ઘણા જણા ઘણા લોકો કરે છે કારણ કે છે ને હમણાં આજકાલ છે ને સોશિયલ મીડિ યા અને મોબાઈલ ન તો એટલું બધું ડેલી રૂટીનમાં એટલું બધું વધારે સદુપયોગ થાય છે ને કે તેનું શું કેવાનું એમ
હા એટલે હા ઉપયોગ બહુ થાય છે એના માટે એનો ઉપયોગ કરવાથી વધારે સમય અ એમાં જતો રહે છે.
હા એ તો છે જ કારણ કે છે ને હવે જો આવે છે ને આખો દિવસ છે ને લોકો બધા મોબાઈલોને એટલું બધું ઉપયોગ કરે છે ને કે મતલબ એ લોકો ન કામ પણ એ લોકો ટાઈમ પર નથ થી કરતા એટલો બધ
હા એના લીધે કેટલાક કલાકોને કલાકો એમાં જતા રહે છે તો એને એમનો ભાન જ નથી પડતો એક વખત અ રીલ સ્ક્રોલ કરવા લાગે એટલે બહ. સમય એમાં જતો રહે. મોબાઈલ અને સ
છોટ દ એટલે તો આપણે શું આપણા ડેલી રૂટીનમાં આપણે જેટલું જરૂરિયાત હોય તેટલ જ આપ આપણે મોબાઈલ નો યુઝ કરવા જોઈએ કારણ કે એને કારણે છે ને આપણે આપણે પોતાના કામ જે હોય છે તે પણ આપણે ટાઈમ પર નથી કરતા. પછી બધું કામ આપડ હા બધ જો આપણું જે આખા દિવસનું જે રૂટીન હોય તો, તે પણ બગડી જાય છે. આપણે ટાઈમ પર આપણું અ કિચન નું કામ પણ ન થી પૂરું થતું, છોકરાઓને આપણે મતલબ કઈ બી ભણાવવું હોય, તે પણ આપણે એને ટાઈમ નથી આપી શકતા તો એ બધું આપણે બોઉ ધ્યાન રાખવું જોઈએ બીજુ
એ તો બિલકુલ સાચું કહો છો તમે, કે આપણે જો રૂટીન આપણને જોઈને બાળકો કોની પણ ટેવ અ બ બગડે છે. આપણે રૂટીન થી કામ ના કરીએ તો, એ લોકો પણ એવું શીખે છે. એટલે આપણેે જ પેલા સૌથી પહેલા સમયસર કામ કરવાની ટેવ નાખીએ તો આપણે બાળકો મા
હા એ તો એજ કેવ છું એટલે છે ને હમણાં આપડે, મતલબ ટાઈમ પર બધું કરવું ખુબ જ જરૂરી છે. ડેલી રૂટીનમાં આયગા તો ઠીક હે હાલો
હેલો હા હા હા આવે છે. અવાજ
કઈ ની એજ બસ મે કીધું ટાઈમ પર આપણે પણ, ફટાફટ ચાર વાગે ઉઠીને રસોઈ કરી નાખીએ, તો પાંચ વાગ્યાથી આપણે પાંચ વાગ્યા સુધી, સુધી રસોઈ પણ થઈ જાય છે. પછી આપણે આપણું કામ પણ એકસ્ટ્રા જે ભી હોય છે. આઈરન કરવાની હોય છે કે, કઈ ભી મતલબ આપણે બાર નુ પણ કામ હોય છે, તો તે પણ કરી શકીએ છે તે પછી સાત હા, સાત વાગે છે બધાની જમવાની ટાઈમ તો, બધાને આપણે ટાઈમ પર બધાને જમાડી લેએ છે પછી મસ્ત બધું કામ પૂરું પતે પછી, આપણે ફેમિલી સાથે બધા બેસીને આ આપણે બધી વાતો પણ કરી શકીએ છે
બિલકુલ સાચું કહો છો. સમયસર કામ પૂરું થાય તો, આપણેે બીજા બધા કામ માટે પણ સમય કાઢી શકીએ છે. તો તમારાથી બોવ સારો વિચાર જાણવા મલ્યા ફરી મલીશું અ ચાલો તો ફરી મલીએ
હા તો જય શ્રી કૃષ્ણ ચાલો મળીએે આમ કર્ણાટક? ત્યાંય એવુ જ હતુઃ બોલા થા ના એ વાપી એમારા તો